મજામાં, તમે કેમ શો?
અરે એકદમ મજામાં.
બરોબર છે.
તો હવે મારે જે એક ફોન લેવાની ઈચ્છા સે તો હવે કયો કયો ફોન લેવાય તે તમે જે સજેશન આપતે જે સારું પડે એવું મને લાગે છે.
તમારે કયો ફોન કેટલા સુધીમાં લેવો છે તે પહેલાં તો મને જણાવો અને તમારું યુઝ શું છે, તમે શું વર્ક કરો છો એ મને જણાવો. તે પ્રમાણે હું તમને
એમ તો મારે એવું કઈ કામ માટે નથી એકદમ સાદા સિમ્પલ યુઝ માટે જ જોએ છે. અને મારે બજેટ છે, પંચ્યાસી હજાર સુધી બજેટ છે જેથી કરીને સારો મોબાઈલ લે સારું એમ પરફોર્મન્સ વાળું, સારું પ્રોસેસર અને સારી બેટરી હેલ્થવાળું મોબાઈલ મળી જાય તો જ સારું પડે એવું એના માટે સે બીજું તો આઈફોન સેમસંગ મોટ્રો ઓલા પછી આપડે રિયલમી એવા બધા ઘણા બધા મોબાઈલ છે પણ હવે અચાર મારો આઈફોન થર્ટીન પ્રો મેક્સ બાજુ જાય છે એ તો પછી આપણે સિક્સટીન પ્રો મેક્સ હવે તેમાં કયો ફોન લેવાય તેની જે કન્ફ્યુઝનમાં છે તો તમે સજેશન આપે તો સારું
જો મારા માનવા પ્રમાણે જો તમારે પચોતેર હજાર રૂપિયા બજેટ હોય તો વનપ્લસ થર્ટીન સેમસંગ ગેલેક્સી એસ ટ્વેન્ટી ફોર એપલ આઇ આઇ એપલ સેવન્ટીન ઈ આ મારા પ્રમાણે બેસ્ટ ઓપ્શન છે એમા કીયસ જો વન પ્લસ જો હોય તો એમાં વન પ્લસ થટી ટીનમાં તમારે બેનિફિટ એ કે એક સોળ જીબી રેમ મલી જાય છે કે ને લાચ સિલિકોન બેટરી મળી જાય છે કાર્બન વાળી એક મળી જા પછી કેમેરા ટ્રિપલ કેમેરા નો સેટઅપ હોય છે જેથી તમારે ફોટો જે એક નંબર આવે છે એના મા પ્રોસેસર તમને ઓકસિનેસ ઓએસ મળી જાય છે સોફ્ટવેર
પછી બીજો ફોન એ છે કે આજે એસ ટ્વેન્ટી ફાઈ ગેલેક્સી તો એ તમને સાહીઠ થી એકોતેર હજાર ની અંંદર માં પડી જાય છે એમાં એમોલેડ ડિસ્પ્લે આવે છે અને સ્નેપડ્રેગન એટ પ્રોસેસ લાવે છે ફીફટીન મેગાપિકસલ ના ટ્રિપલ કેમેરા ન સેટઅપ મળી જાય છે ને એમાં એન્ડ્રોઈડ ફિફ્ટન થી આપણને અપડેટ મળવાનો ચાલુ ચાલુ થઈ જાય છે એટલે તમારે લાંબા સમય સુધી વાંધો નહીં આવે ને આઈફોન તો એવરગ્રીન છે એમાં આપડે જોવાનું હોય ને એમાં એ નાઇનટીન ચીપ મળી જાય ને ફોરટી એટ મેગાપિક્સેલ ના એડુલ કેમેરા કેમેરો મળી જાય છે
હા એ વાત બરાબર છે તમે તમારી તો હવે મારે તો હવે સેંગસંગ પર જીક મન જેવું જાય છે તેમાં તો સેમસંગ ગેલેક્સી છે તેમાં પબજી ભી એકદમ મજબૂત ચાલે છે તે બધા ઘણા બધા યુટ્યુબર વાપરે છે એટલે તે મે જોયો છે તેમાં અલ્ટ્રા કલોરિંગ સિસ્ટમ બી બવ વાંધો આવતો નથી જેથી કારણે પબજી માં સમથીગ એકસો વીસ રૂપિયા કયો જેવુ નીકળે છે એટલે તે તેને માટે ખુબ સારું છે એપીએસ ની ઉતરે ને હમુમાન જક મજા આવે છે જેથી મારે તેનો પર વધારે જાય છેમાન એટલે તે બી ચાલી જાય એક ટાઈમ પછી તો મોટરોલા છે પછી રિયલમીમાં સારા પફોર્મન્સ વાળા એવા સ્નેપડ્રગન વાળા પ્રોસેસર વાળા મોબાઈલ છે બીજા મે જોયા છે રિયલમી નો છે એક બીજો તેમાં ભી સારું છે પબજી વાળા પ્રમોટ કર છે જેથી તેમાં નેવું એપીએસ જેવી નીકળે છે બેટરી હલકી હારી છે પણ સેમસંગમાં હવે ઘણા બધા મળે છે પણ તેમાં બેટરી હેલ્પ ખુબ ઓછી છે તેથી કારણે બેટરી તરત પતી જાય એવું છે બીજું તો એમ તો મોબાઈલ ખુબ સારા છે એ લોકો ની પ્રોસેસર વાળી ચીપ આવે છે ને એમ બીજી કઈ વાંધો આવતો નથી પણ તેમાં બેટરી હરખુ ખુબ ઓછી છે એટલે હવે આઈફોન ફોન એમ તો ચાલી જાય છે પણ તેને રમવા માટે હેડ બો થાય એવું બધું કેઈ છે તો હવે તમે શું કેવ છો
મારે માનવું એમ છે કે તમે સેમસંગ સાઈટ જાઓ તો એસ ટ્વેન્ટી ફોર ટ્વેન્ટી ફાઈવ અલ્ટ્રા એસ ટ્વેન્ટી ફાઈઇવ અલ્ટ્રા એ લઈ લેવા જોઈએ કારણ એનું એજ છે કે એક તો સિક્સ પોઈન્ટ નાઈન ઇંચની ડિસ્પ્લે આવે છે બસો મેગાપિક્સલ નો કેમેરો આવે છે એમાં ફોર ફોર કેમેરા નું સેટઅપ હોય છે એમાં કેવું હોય ને, બાર ને બાર જીબી ને સોલ જીબી રેમ ના વેરિયન્ટમાં આવે છે. સ્નેપડ્રેગન એટીલાઈટ પ્રોસેસર છે, પાંચ હજાર એમ એચની બેટરી છે, એટલે તમારે કોઈ જાતનું ઝંઝટ નહીં, પ્લસ એ એક એસ્ટ્રા ફીચર સાથે આવે છે, કે એમાં ઈ-સિમ સપોર્ટ કરે છે ને ગોરિલા ગ્લાસ નો સપોર્ટ હોય છે, જેથી તમારો ફોન પકડે તો પડે તો એ હ કંઈ થાય નહીં અને બીજું હજુ એ કે એમાં એના અપડેટ હોય તે સેવન અપડેટ સપોર્ટ કરે, એટલે, ફીફ્ટીન સેવન્ટીન નાઈન્ટીન એ ટેવેન્ટી ટેવેન્ટી વન ટેવેન્ટી ટૂ લગી જવા તમને સપોર્ટ મળી જાય છે, અને યુ એસ ટુ, ફોર પોઈન્ટ હોય છે જેનાથી તમારે, વધુ સ્મૂથ ગેમ ગેમિંગ અને વધારે એમબીએસ મળે છે, પછી એમાં કેમેરા તો ફોર કેમેરા ન સેટઅપ હોય છે એ રીતનું બધું છે, એમાં વાયરલેસ સપોર્ટ થાય છે અને રીવર ચાર્જિંગ પણ સપોર્ટ થાય છે.
હા તમારી વાત એ બરાબર છે, બીજા તમે ઘણા બધા મોબાઈલ છે જેમાં જાર્જાર નેધ બેટરી હેલ્થને એ બધું આવે છે, અને ઘણા બધા મોબાઈલ સાચી વાત એમાં ખુબ સારી બેટરી હાલશે અને પ્રોસેસર પણ સારા છે પણ તેમાં અમુક વસ્તુ, એક ફોન જોયો છે તેમાં હવે કેમેરો સારો છે પણ તેમાં હવે બેટરી હેલ્થ સારી નથી બીજામાં, હવે ઘણા બધા મોબાઈલોમાં બેટરી હેલ્થ સારી છે તો કેમેરો સારો નથી હવે વસ્તુ એક સાથે મળવું જે મુશ્કેલ છે. પણ એકાદ બે મોબાઈલ જોયા છે જેમાં બધું સારું એવું મને લાગે છે જેમ કે સેમસંગ છે પછી રિયલમી છે રિયલમી માં બી સારા સારા મોબાઈલ છે જે પબજી વાળા જે પ્રમોટ કર્યા છે. ફોર એકસો વીસની એમ બી એસ નીકળે છે જેથી કરીને પબજી ભી એકમ સ્મૂથ ચાલે છે, એમા બેટરી હેલ્થ બી સારી છે, બીજું તો હવે કેમેરો સારો જ છે. એમાં સારા ફિફ્ટી મેગાપિક્સેલ નો કેમેરો છે બીજું સેલ્ફી બત્રીસ મેગાપિક્સેલ નો કેમેરો છે બીજું તો હવે, ચાલે છે એક ટાઈમ પર બેટરી હેલ્પી છ હજાર એમ એચની બેટરી છે બીજું તો હવે પ્રોસેસર એમ મીડિયમમાં છે જ હવે. પણ એકસો વીસ એમપીએસ નીકળે છે, એટલે બહુ વાંધો આવશે નહીં પબ્લેમ બીજો તો સેમસંગ એક જોયો હશે, જેમાં પોતાની ચીપ છે એટલે બહુ વાંધો આવશે નહીં ને કેમેરા તો તે એક નંબર જ છે, બેટરી એમ તો ચાલી જાય એવું જ છે, સાત હજાર એમ એચની બેટરી છે ને એમ. પચાસ મેગા પિક્સલ નો કેમેરો છે એટલે બહુ વાંધો આવશે નહીં ને ફોટા ભી એકદમ, સેમસંગમાં તમે એવું જ પડે છે, જેથી બહુ વાંધો આવશે બીજું તો હવે આગળ જતા બીજો કંઈ લેવાની ઈચ્છા રહી તો ફોન તો છે જ, જેમાં સેવીન્ટીન પ્રો મેક્સ છે એટલે તેમાંથી હવે આપણને કંઈ તકલીફ આવશે નહીં. એપલ તો એક બ્રાન્ડ છે એટલે બહુ મોટો આવે પ્રોબ્લેમ આવે એવું મને લાગે નહીં તેમાં, બીજું તો હવે એપલ માટે હવે ફોટા તો એકદમ મજબૂત જ પડે છે બીજું તો એ લોકોનું પોતાનું જ આવે છે, તેમાં ખાલી હવે કંઈ બગડે તો ખર્ચો આવી શકે છે બીજું તો કંઈ લાગે નહીં.
હા, વાત તો તમારી સાચી છે જો તમારે આઈફોન સાઈડ જવું હોય ડી તો પછી સેવન્ટીન પ્રો મેક્સ જ લેવાય. એ તમારે સૌથી સારો, ફાયદો ગણાય છે એમાં અને એ લોકો સોની સાથે ટાઈપ કરે એટલે એ લોકો નો કેમેરા લેવલ ન પરફોર્મેન્સ બી એકદમ ફડક થઈ જાય છે અને એના આપડે જે નોર્મલ, આજે એન્ડ્રોઈડ ફોન કરતા એ લોકો ના ફોન ના સેન્સર પણ જે કેમેરા ના સેન્સર હોય, એ પણ મોટા આવે છે જેથી વધારે કલર કેપ્ચર કરી શકે છે, અને વધારે સારા ફોટામાં મેળવી શકે છે ભલે એમાં મેગાપિક્સલ ઓછા હોય છે, પરંતુ જે ફોટાની ક્લરિટી હોય છે એ સૌથી સારી હોય છે, એ બધા એક ટાઈમે ડી એસ એલ આર ને પણ ટક્કર આપે એવા ફોટા કાઢી શકે છે અને એમાં, જો તમારે ગેમિંગ માટે જ લેવો હોય તો ત્રીસ પાંત્રીસ હજાર રેન્જમાં મોટરોલા સિક્સટીન પ્રો પણ આવી જાય છે, તેમાં વન ટ્વેન્ટી એફપિએસ કન્ટીનયસલી નીકળી રહીએ છે એમાં ઘણાં બધાં વેરિયન્ટ છે આઠ બસૌ છપ્પન પછી બાર બસો છપ્પન, બાર પાંસો બાર ને એમાં કેમેરો પણ એકદમ એ‌ અ મસ્ત છે અને બેટરી બેકઅપ પણ આખો દિવસ મળી રહ્યો છે, અને તમે જો ગેમ રમો તો સાથે સાથે તમને છ થી સાત કલાક નું પણ પાવર બેકઅપ મળી રહે છે
હા, તો તમારી વાત બરાબર છે, હમણાં જ અમારા દોસ્તાર આર્યન ભાઈ છે ને સિક્સટીન પ્રો મેક્સ લીધો છે તો હવે તેમણે વલસાડ થી લીધો છે, તો તેમને સમથિંગ કેટલ એક લાખ રૂપિયામાં જે ફૂલ કેશમાં લીધો છે, એટલે તને એક લાખ સમથિગ હજાર નો મળ્યો છે જેવી એમ મોબાઈલ હશે, ફોટાને એ મજબૂત પડે છે, તમને ઘણું બધું ડિસ્કાઉન્ટ મળ્યું છે, પણ ચાર્જરસી ની સાથે બધું જ હોય એસેસરી લેવું હોય તો ઘણો બધો ખર્ચો થાય છે એટલે આઈફોન તો હવે ખુબ ખર્ચાડું છે, એટલે હવે આઈફોન તો લેવાય મને લાગે નહીં, કેમ કે જરાક બી કંઈ તો ચાર થી પાંચ હજાર રૂપિયા નો ખર્ચો આવી શકે છે જેમાં ચાર્જર થી માંડી ને હવે, ચાર્જર ઉપર ગ્લાસ થી માંડીને કવર થી મને ખુબ મોંધુ હું આવે છે જે થી, કોઈ પણ નુકસાન થાય એટલે આપણેે હવે ખિસ્સા માંથી પાંચથી, છ હજાર રૂપિયા કાઢીને તૈયાર રાખવું હ, કેમ કે ડિસ્પ્લે ઉપર જરાક ભી ક્રેક આવ્યો એટલે આપણે હવે ચૌદ થી પંદર હજાર રૂપિયાનો ખર્ચો આવી જ શકે છે, એ એટલે હવે મને લાગે છે કે આઈફોન પર વધારે જવાય એવું લાગતું નથી, એટલે હવે મેં ઘણા બધા બીજા મોબાઈલ જોયા સે જેમ કે હવે નેટ ઇન્ફોનિકસ નો જીટી થર્ટીન આવ્યો છે, તેમાં હવે પબજી થી માનીને ફૂલ ગેમિંગ ફોન છે, એટલે પબજી બહુ મજબૂત ચાલે છે તેમાં કોઈ વાંધો આવે એવું લાગે નહીં, તેનો ખર્ચ બી બહુ ઓછો છે, જેમ કે પચીસ થી પાંત્રીસ હજાર રૂપિયામાં સમથિંગ મળી રહી છે, જેમાં ખુબ સારી તે ગેમ બી ચાલી કે કેમેરો બી સારો છે, બહુ કઈ વાંધો આવે નહિં તેમાં વોટરપ્રુફ થી માણીને બધી જ ફીચર્સ છે જે કેમેરો ટાઈમ પર સારો છે, એથી કઈ એવી તકલીફ આવે મને લાગતું નથી, જેમાં ઘણા બધા ચાર જાત ના ફીચર્સ ભી હમણાં આવ્યા છે નવા, એમાં કંઈ બહુ તકલીક આવે એવું મને લાગે ગે નહીં.
સાચી વાત છે એમ તો તમારે આઈફોન જ જો ચલાવો હોય તો પછી ચાલો આજે જ લેતા આવ્યે એમાં તમે કરાવી દો સાહીઠ સીત્તેર હજારમાં તમને લાખ રૂપિયા ન ફોન મળી જાય. પરંતુ એક કંડિશન કેમાં બેટરી બેકઅપ સારી ન હોય, એ કારણ હું તમને પ્રેફર નહીં કરુ. આઈફોન જેવી કોઈ વસ્તુ નહીં મારો એક ફ્રેડ છે રોહન પટેલ એ પણ અનઈચ્છા સાથે પરંતુ એમ વિચારે છે કે સાદી સિરીઝ લેવા કરતા સેકન્ડમાં પ્રો સિરીઝ લઈને આગળ વધુ ને મેં રોલા જમાવી શકું એવું એ વિચારે છે, પરંતુ મારું માનવા એ એમ કેહ થોડાક સમય થોભી જાય અને બીજો નવો જ સારો ફોન લઈ લે એ સારું પડે, મારા પરંતુ માનવુ એવું જ, પરંતુ એ ભાઈ સમજતા નથી. હું પણ તમને એજ સલાહ આપું કે તમારે જો ગેમિંગ માટે એના માટે લેવો હોય તો પછી જોઈ લે હોય ત્રીસ પાંત્રીસ હજાર ની અંદર વર્ષ બે વર્ષ વાપરવાનો પછી પાછો વેચી દેવાનો અને બીજા ને નવો લઈ લેવાનો.
હા, એ વાત તમારી બરાબર છે. એટલે મે હમણાં કંઈ આઈફોન તરફ જઈ રહ્યું એવું મને લાગતું નથી હમણાં હાલમાં મોબાઈલ જેવાશે પચીસ થી ત્રીસ હજાર ની વચ્ચે ને તો પછી પાંત્રીસ ત્રીસ હજાર સુધીમાં સારો ન્ફનસો મોબાઈલ મળી રહે છે જી જી થર્ટીન ફૂલ ગેમિંગ ફોન છે, એટલે બહુ કંઈ વાંધો આવશે નહીં. એમાં ઘણી બધી ગેમો સારી રીતે ચાલી શકે છે, હમણાં અમારા આર્યનભાઈ રણજીતભાઈ બી સિક્સટીન પ્રો મેક્સ લીધો છે. પણ તેમને અમે કીધું કે, સેમસંગ તરફ જાવું પણ તે માન્યા નહીં. હવે તે લોકો વાપરે છે, પણ બેટરી હેલ્થ બિલકુલ ઓછી છે, જેથી કરીને તેમણે ઘણી વાર ચાર્જ પણ મૂકવો પડે. પડે છે. પણ હવે અમે જોયો છે, હવે ઘણા બધા મોબાઈલ હમણાં આવ્યા છે. હવે ત્રીસ હજાર ની વચ્ચે ભી આઈ કયું ના બી એકદમ સારા ફોન આવે છે. જેમાં ના નાઇન્ટી એ પીએસ પાંચ કલાક માટે એકદમ કન્ટિન્યુ ચાલે છે, જેમાં કઈ પણ તકલીફ આવે એવું લાગે જેથી કરીને ખુબ સારી રીતે એમ તો ગેમ ચાલે છે પણ ફૂલ ગેમિંગ ફોન તો લેવા એવું લાગે નહી. એટલે બીજા બધા ખર બધું કરવા માટે સારા રીતે હવે ત્રીસ થી ચાલીસ હજાર સુધીમાં સારો ફોન મલી જાય તો તેમ. ચાલે, બીજા તમે અવે આઈકોના બી ઘણા બધા સારા ફોન આવે છે જેમાં ઘણી બધી છે બીજા બધા પોતા માટેને ગમિંગ જેમ કે ઘણા ફોનમાં નીકળે છે. એટલે, કઈ બહુ વાંધો આવશે નહી તો હાલો ચાલો મળીએ આપણે પછી બીજી વાર.
કઈ હોય તો જણાવજો.
હા, ચાલો.